મારા બી
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે, શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ ક્લિયર આવી ગ્યા છે.
હા તો આજે હું તમને આ જે પ્રેમ સંબંધો ન જે અત્યારે બધા મજાક બનાવી રહ્યા છે. તેના વિશે આજે હું તમને થોડી વાત કરવા માંગુ છું અને થોડું વિસ્તારમાં તમને કહેવા માંગુ છું. તો તમે અત્યારે જાણો છો કે એક યુવતી એ એક યુવાનનું જે મોત કરી ન હતું. જે તેનો ફિન્ હતો જેના જોડે તે ફ્યુચરમાં લગ્ન કરવાની હતી પરંતુ તે નું સફળ થઈ શક્યું નહીિ તે ઘણી બધી કરોડો નો પ્રોપર્ટી નો માલિક હતો પરંતુ તેના બોયફ્રેન્ડના તેને તે યુવાન ને મારી નાખ્યો છે પોતાની ઘરનો એકતો વા દર હતો પરંતુ તે અત્યારે જીવન તેનું ટુકાવ્યું છે તેણે તેના પતિને બે વાર સુસાઈડ થી મારવાની ટ્રાય કરી તેણે એક વાર તો ધક્કો મારી દીધો હતો પરત ફતી પરંતુ તેને બહાનું કાઢી દીધું હતું કે અહીં સાફ હતો તેથી મેં તારો જીવ બચાવ્યો છે અને તેને તેનાથી સંતુષ્ટિ ન મળી તો તે બીજી વાર તેના લવર ને લઈને પણ જોડે ગઈ અને તેના લવર ને બોલાવ્યો હતો અને તેના લવર દ્વારા અને તેના દ્વારા તે તેના ફટીને મોતના ઘાઢે ઉતારવામાં આવે છે તો આ બાબતે તમારું શું માનવું છે અત્યારના જે બધા છોકરાઓના મમ્મી પપ્પા છે તેમણે સમજવું જોઈએ કે લગ્ન કરાવી દેવા જોયું છે તને બસ સ્ટેન્ હોય તેના જોયયા તમારે શું માનવું છે આ બાબતે
હ વાતને તો એકદમ સાચી છે જેમ કે તમે જાણો છો કે હમણાંના વસ્તુ જરેન મો ઓફફેક લો માં વધારે બિલીવ કરતા હોય છે જેમ કે આ આ વસ્તુ ઘરના પેરેન્ટ્સ લોકો પણ સમજવું જોઈએ કે જે જે આપણે વ્યક્તિ ગમતું હોય એ એ વ્યક્તિ જોડે જ લગ્ન કરે તો આ બધી દુખ દુઃખદ ઘટના ના થાય જેથી કરીને આપણા પોતાનો છોકરો હોય છે કે છોકરી હોય છે તે આ દુખદ ઘટના માંથી ના નીકળી નીકળી ની જાય અને મૃત્યુ નું કારણ ના બને અને મૃત્યુ કારણ મોસ્ટ ઓફથી હવે વધારે પડતું એમાં પણ વધારે હોય છે તેથી કરીને પેરેન્ટસ લોકો વધારેો પટતોો દબાવ દબાવ પણ કરે છે જેથી કરી છોકરી મૃતુ મૃત્યુ કરવાને એ લોકો કરીને આ બાબત પર આપણે પણ ધ્યાન આપવું જોઈએ અને તમારે શું કેવું આ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ અત્યારે ઘણા લોકો જે જે સમાજના ભયના લીધે લવ મેરેજ નથી કરાવતા અને છોકરાઓને જબરજસ્તી બીજા છોકરા જોડે લગન કરાવી દે છે તો તેવી છોકરીઓના મૂળોપાય ન કરવું જોઈએ તેઓએ સમજવું જોઈએ કે આ બાબત ખોટી છે સમાજ શું કેહેશે તેના ભયથી જો તમે જીવતા રહેશો તો અત્યારે તમે જાણો છો કે ઘણા લોકો જે છે જે લગ્ન માં એટલો બધો ખર્ચો કરી નાખે છે લોકો ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા ખર્ચી નાખે છે છતાંય પછી થોડા ટાઈમ રહીને તેઓનો ડડીિવોર્ટ થઈ જાય છે અથવા તેઓ સાથે નથી રહેવા માંગતા એ બધી વાતો સામે આવે છે તો જે ખુબ જ દુઃખદકારક ઘટના છે અત્યારે લગ્ન પ્રસંગની અત્યારે વાત કરીએ તો તમે જાણો છો કે આપણે જેટલા પણ પૈસા ખર્ચી અથવા જે એટલો પણ ખર્ચો કરી નાખે તો એ છેલ્લા લોકો દ્વારા આપણને એજ સાંભળવામાં આવે છે કે આ વાનગી નથી સારી બની આતી વાનગી નથી સારી બની લોકો ઘણો બધો કરે છે તો છતાંય તેમને આવું બધું સાંભળવા મળે તો તે ખુબ જ દુઃખદકારક છે તો હું એવું માનું છું કે અત્યારે જો આપણે કોર્ટ મેરેજમાં બિલીવ કરીએ તો સારામાં સારું રહેશે તમારું શું માનવું છે આ બાબતે
મારું બાબતમાં એ બાબત છે કે જે તમે ક રહ્યા એ સ્વાદ સાજી જેમ કે તમે જાણો છો કે આ છોકરો કે છોકરી એમાં આપણે ઘણું ધ્યાન આપવું જોઈએ આ લોકોને છોકરીઓ હોય હમણાં લો માં પડીને એમ વિચારે છે કે મે ઘરનાનું પ્રેશર વધારે પડતું હોય છે જેમ કે તમ જાણો છો જાતિ વિવાદ માં વધારે પડતું બિલીવ કરે છે. હ હમણાં ને જે રૂધ છે આપ ની પેઢી થી એ તો નહી વિચારે પણ જે વૃદ્ધ પેઢી છ એ-એ વધારે પું જાતિમાં કરે છે, જેના કારણે
એ લોકોમાં ઝઘડા વધારે થાય છે, અને જેથી કરીને બોવ છોકરાઓને માર મારવામાં આવે છે. એ આ કરે છે, અને મૃત્યુ લગીન પેનસ લોકો પણ છોકરાનું મૃત્યુ લગી વેડફી નાખે છે ગમે તે નાખે છે. જેથી કરીને આપણા એવું વિચારવું જોઈએ કે આ છોકરા આપણે છોકરી છે એ પેલા છોકરા હાથમાં એ એમની મરજી થી જ ગઈ હતી, એ એને એમને ગમતું રહી તે રીતના આપણે એમાં આપણું સંબંધ આપવો જોઈએ. જેથી કરીને પેન્ટ્સ લોકો પણ સમજવું વધારે પડતું સમજવું જોઈએ. કે આપણી છોકરી આપણા તા ખુશ રહે, તો એ બાબતમાં આપણે પેરેન્ટસ લોક ને પણ વધારે પડતુ વિચારવું જોઈ, તમાર શું કેવું આ બાબત?
તમારી વાત એકદમ સાચી કે તમે જેમ કીધું તેમ અત્યારે હવે આપણે જોવા જઈએ તો આપણો હવે છોકરીના પેરેન્ટસ લોકો એ સમજવું જોઈએ કે જો તેમનો છોકરો હશે અને જો તે કોઈ છોકરી ને લવ કરતો હશે, અને તેઓ આવું જબરજસ્ત જે લગન કરાવી દેશે તે છોકરીના દિવસ સાથે, તો તે છોકરા પર શું વિતશે? તો તેઓએ સમજવું જોઈએ કે તેમના છોકરો જ હશે તો તેઓ એવું જ સમજવું જોઈએ કે આ અને આપણી છોકરી આપણા જ ઘરમાં જઈ રહી છે, જો તે રીતનું ચાલશે તો સારામાં સારું રહેશે. અને અત્યારે તમને જોવા જાવ તો ઘણા બધા પેરેન્ટ્સ હોય છે, તે અત્યારના મોડર્ન જમાના હિસાબે ચાલે છે તો તેઓ સમજી જાય છે, પરંતુ ઘણા લોકો એવા છે જેઓ ને છોકરીઓને ધમકી આપે છે, કે જો તું આ છોકરો અમારી પસંદ ના છોકરા તો આ પણ સમાજના છોકરા સાથે લગ્ન નહીં કરશે. તો અમે સુસાઈડ કરી લઈશું, તો છોકરી ના મમ્મી પપ્પા લોકો એ આવું છોકરીઓને ધમકી ન આપ જોઈએ જેથી કરીને છોકરી દબાણમાં ન જીવે. અને અત્યારે તમે જોયું હશે તો ઘણા બધા લોકો છે જે સમાજમાં લગ્ન કરીને ઘણા પછતાઈ રહ્યા છે. અને જે લવ મેરેજ કરી રહ્યા છે, તેઓ સુખદ જીવન જીવી રહ્યા છે. તો અત્યારની જનરેશન એવી ચાલી રહ્યું છે લવ મેરેજ નું. તો તે બધા માય બાપોએ સમજવું જોઈએ કે અત્યારે જનરેશન જ આ ચાલી રહી છે, અને લોકો ખુશ પણ થઈ રહ્યા છે. હવે અત્યારે અમારે અહિયાંની વાત લઈ લો, વિવાદ લઈ લો તો મારે અહિયાં એક જણાએ લવ મેરેજ કર્યા હતા તે અત્યારે ખુબ જ સુખદ જીવન જીવી રહ્યો છે, અને અમારે અહીંયાં તેના જ વર્ષ એક લવ અરેન્જ મેરેજ કર્યા હતા જેનું અત્યારે સામે બધું આવે છે કે તે છોક કરી એક ત્રણ એક યુવક જોડે વાત કરતી હતી, અને તે ત્રણ વર્ષથી તેના જોડે રિલેશનશીપમાં હતી, પરંતુ એ તેના ઘરના ન દબાણ ના લીધે અત્યારે એક એને બીજા તેના જોડે લગન કરી લીધા છે, તો તે અત્યારે ખુબ જ દુઃખદ કારક છે. તો મારું તો એવું જ માનવું છે કે આ બધું સાવ ખોટું થઈ રહ્યું છે, આ બધું તેમના વાલીઓએ સમજવું જોઈ. તમારે શું માનવું છે આ બાબતે?
હમ્મ-હમ્મ, તમારી વાત સાચી છે એકદમ. આ બાબતમાં આપણે પણ વિચારવું જોઈએ, આપણેની જનરેશન એ પણ એવું જ વિચારવું જોઈએ. ને આપણા જે વૃદ્ધ જે આપને આપડી પેઢી છે, મા બાપ ની આપણી બેેઢી છે, જેને ત ખ ખાસ સમજવું જોઈએ, કે છોકરા લોકો છોકરી એ એમની પસંદ થી જાય છે તે એ બાબતમાં એ લોકને રાજી થા રાજી થઈને એમને છોકરી લોકને વિદાય આપવા જોઈએ. જેથી કરીને આય ગેર પગલા ગેર કાયદેસર પગલા ના લેય. થી કરીને આપણે તે લોકો ખુશ રેય, છોકરી છોકરાઓ બંને ખુશ રહે. અને હમણાં ના જનરેશનમાં એવું આવી ગયું છે કે છોકરીઓ એક છોકરા તો સાથે રહી જ પણ બીજા છોકરા સાથે પણ ઓફેર માં રહે જેથી કરીને આપણા છોકરા જે મેરેજ કરવાનું હોય એમાં એ છોકરી પહેલેથી ના ના ના ના નથી પડતી અને તે છોકરાને હા પાણીને મેરેજ લાગી એમ નો.
સગાઈ સુધી આવી વાત પહોંચી જાય પછી છોકરી ના પાડતી હોય છે. જેથી તે ભાગી જાય છે બીજા છોકરાના જે જે એની એની સાથે હોય છે તેની જોડે ભાગી જાય છે એ વાત એ છોકરા પર એમને ખર્ચો કરેલો હોય તેના તે પણ ઇફેક્ટ કરે છે એ છોકરાઓને લોન લઈને મેરેજ કરતો હોય તે છોકરા પર શું વીતે. તો આ બાબતમાં છોકરીઓ એવું વિચારીને જે ચોકતા હતા. હોય એમનું અફેર ચાલતું હોય જેમ કે લોવમાં હોય તો? એ છોકરી એ પહેલેથી ના કરી દેવા જેથી કરીને છોકરા પેલા છોકરાને આ પ્રોબ્લેમમાં ન અન્યાય આવે ને જેથી કરીને છોકરો પપે પ્રોબ્લેમ ના ના આવે જેથી કરીને આ પ્રોબ્લેમમાં પેલો છોકરો છૂટો પડે જેથી કરીને જે છોકરી પેલા જે તે છોકરાને જવાની હોય તો તે છોકરા જવાનું વિચારતી હોય તે છોકરા જવાનું જેથી કરીને બીજા છોકરા પર ઇફેક્ટ ના પડે તમારે શું કેવા બાબતમાં?
તમે જેમ કહ્યું તેમ તમારી વાત એકદમ સાચી છે અને હું પણ એવું માનું છું અને હું તમને એ બાબતે કહેવા પણ માંગુ છું કે અત્યારે તમે જોવા જાવ તો ઘણી આ બધી લોકો છે અને સમાજનું એક મોટું કારણ અત્યારે બની રહ્યું છે એક્સ્ટ્રા મેરટયલ અફેર. જેમ તમે કહ્યું તેમ અત્યારે છોકરીઓ બે બે છોકરાઓ જોડે વાત કરે છે તેમ અત્યારની વાત કરું તો ઘણી બધી ભાભીઓ એવી હોય છે જે એક તેમના મેરેજ થઈ ગયા છે અને બે બે તેમના સંતાનો હોય છે છતાંય તેઓ ઘણા બધા જે અનમેરડ જે બધા છોકરાઓ છે તેની જોડે ઇન્સ્ટાગ્રામ પર અથવા સ્નેપ અથવા ફેસબુક પર વાતો કરી રહ્યું છે જેથી કરીને ફેસબુક અને ઇન્સ્ટા પર જો તે વાત કરે તો જેથી કરીને તેમના પતિઓને ખબર ના પડે અને તે ચેટ તાત્કાલિક ડિલેટ થઈ જાય તો હોય આ બાબતે ધ્યાન લેવું જોઈએ અને અત્યારે જો તેઓ સાત ફેરા પડે છે ત્યારે તેઓ સંબંધ લે એ બધું માને છે કે હું હવે ત્યા આવું નહી કરું અને જે છે તે મારું પતિ જ મારી દુનિયા છે અને પતિ જ મારું બધું છે તો તેઓ આ બધી સૂચનાઓ ન પાલન કરવો જોઈએ આપણે હિન્દુત્વમાં આવું લખ્યું જ નથી આપણે જોઈએ છેી કે બીજી બધી કાસ્ટોમાં બીજી બધી જે ધર્મ છે બીજી બધી રિલીજન છે તેમાં આવું બધું થઈ રહ્યું છે કે લોકો ત્રણ ચાર પત્નીઓ રાખે છે પરંતુ આપડામાં આવું નથી તો આ બધે બધા છોકરાઓ જે આ બધી બાબતોમાં ફસાઈ રહ્યા છે તો તે છોકરાઓએ પણ સમજવ જોઈએ કે તેઓ આગળ જતા ઘણી બધી મુશ્કેલી માં પડી શકે છે જો તમે જોવા જાવ તો અત્યારે જે અનમેરિડ છોકરાઓ છે આટેડમ મરીડ પેલોમાં પડી રહ્યા છે તો તેઓ જયારે લગ્ન કરવાની તેમની ઉંમર થાય છે અથવા જયારે લગ્ન કરવાની જેમની વારી આવે છે ત્યારે જ્યારે છો છોકરીઓ જોવા જાય છે ત્યારે છોકરી ના ઘરવાળા ને જો આવું ખબર પડશે કે અમારો જમાઈ આ રીતના રહેતો હતો પહેલા અને તે એક્ટ્રા મેરટલ અફેરમાં હતો તો તેઓને કેટલું દુખ થશે અને તેઓનું રિસ્તો જે છે તે પણ તૂટી જશે તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું ખુબ જ ખોટું છે અને જો તમે જોયું જ હશે સમાજમાં એવું ચાલી રહ્યું છે અત્યારે કે જે એકક્સ્ટ્રા મેરટયલ અફેર કરે છે તેઓ ઘણી બધી પત્નીઓ એવીયો છે જે પોતાના પતિને છોડીને જે લવર હોય છે એના જોડે જતી રહે છે અને પછી પતિનું શ થશે એ તો વિચારતી નથી પોતાના બાળકોનું પોતાના સંતાનોનું પણ નથી વિચારતું તો આજે સમાજમાં ચાલી રહ્યું છે કે ખુબ જ ખરાબ ચાલી રહ્યું છે તેઓએ આ બાબત ધ્યાન દોરવું જોઈએ અને આ બાબતે તેમણે વિતારવું જોઈએ કે આ બાબત ખોટી છે તો તમારું શું માનવું છે આ બાબતે
તોમે કે તમારી વાત સાચી છે એકદમ કે તમે કહી રહ્યા છે એ છોકરાઓ ન જોવાન્યા છોકરાઓ એ બાબત માં વધારે પડતું ધ્યાન આવી રહ્યા છે અને જેમ કે તમે કહી રહ્યા છો ભપી લોકો જે મેરીજ મેરેજ હોય તે તે છતા એ જે તે છતાં આપણા નવજુવાન જેમ કે આપણા ચેન્સી લોકો તમે તમે વિચારી શકો તે લોકો ઇફેક્ટ પી રહી છે અને વધારે પડતું એ ધ્યાન આપી રહ્યા છે તે બાબતમાં વધારે પું ધ્યાન આપી રહ્યા છે અને તે છોકરાઓ પણ મોહે ખઈને તે તે તેને લાવવા માંગે છે અને તે છોકરા અરે એમાં એવું છે કે તમે જાણો છો કે હા જેમ કે મેરેજ મેરેજ બ પ્ર હોય તે છતાં એમના સંતાનો હોય છે તે છતાં એ લોકો ઓફેરમાં પડે છે અને તમે કેવી કેવી ર હશે તેમ કે તે લોકો એમના સંતાનો ન પણ ના વિચારે અને પોતિ ન પણ ના વિચારે પછી આ છોકરાઓ ન શું થશે જેમ કે એ લોકો હ તો છોકરાઓ તો નાના ના અરે એ તો છોકરાઓને તો વેફરી નાખે છે જેમ કે તમે જાણો છો કે્યા છોકરાઓનું ભવ બનશે તો આપણે માતા પતા માતા પિતાનો જે જેમ સાથ રઈ એમ તો છોકરાઓને જે તેમ અસર પડે અને છોકરા ઉપર કેવી અસર પડે એ મા બાપ ને જોઈને તમારે શું કેવ બાબત ન
તમારી વાતમ સાચી છે અત્યારે જે લોકો છે તે અત્યારે અત્યારે તમે જોવા જાવ તો છે ની લોકોની તમે જેમ વાત કરી તોને અચ્યારે છે ન લોકો માટે જેવો ચાલે છે તે તેઓ જો આવું કરશે તો તેઓ ખુબ દૂર લાગશે અને જો તેઓ એક્સ્ટ્રા મેરટલ અગરવાળી સેડ કરી દેશે તો તેઓની ફ્રેન્ડશીપમાં છાપ કરશે તો હું કેવું માનું છું કે અત્યારના જે ફેન્સ લોકો છે તેમને પણ તેમના ફેન્સને સમજાવવું જોઈએ કે આ બધું ખોટું છે અને તમે પાપ કરી રહ્યા છો તમે આવું ન કરો તો ત પરંતુ અત્યારના જે ફેન્સ લોકો છે તે પણ પોતાના ફેન્સ નથી સમજાવતા આપણે જેમ આગળ વાત કરી હતી કે મિત્ર સારા હશે તો જીવન આગળ ચાલશે તો જેમ સારા મિત્રો હોય તેઓએ સમજાવવું જોઈએ કે ભાઈ આ તું કોી કરી ચ આવું નાકા પરંતુ અત્યારના લોકો આવું કશું સમજી જ નથી રહ્યા તેઓને બસ પોતાનું સાચું લાગે છે. તો જે એમના મિત્રો હોય છે તેમને પણ